હલો
હા કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કહો
બસ બસ એકદમ મજામાં બોલો આજે કેમ ના યાદ કર્યા.
કઈ નઈ કીધું મોલમાં જવું છે આવું છે તમારે.
ઓ મોલમાં જાઓ છો એમ સાાની ખરીદી માટે જાઉં છો.
કઈ ખરીદી કરવાની આ તો શું કંટાળો આવતો હતો તો મોલ માં ફરતાય આઇ યે ટાઈમ ઝોન બી હોય ને. તો આટો મારતા આઈએ.
બરાબર.
હ.
અ તો આપડે એક કામ કરી ને કોઈ સ્થાનિક બજારમાં જઈએ ને તો આપડે ઇન કેસ કોઈ વસ્તુ. જોઈતી હોય તો ત્યાંથી મોલમાં તો કેવું ભાવ વધારે હોય સ્થાનિક બજારમાં. આપને સસ્તા ભાવે મળી રે કઈ જોઈતું હોય તો.
હા હા એ વાત સાચી છે સ્થાન સ્થાનિક બજારમાં. તમને સસ્તા ભાવે મળી જાય પણ આપડે કેવું કે મોલમાં અત્યારે ફરવા જેવું છે કે ભાઈ ખાઈ લીધું છે હવે આંટો વાંટો મારતાઈ તો કેવુ એસી બેસી હોય ફરવાની બી મજા આવે નવી વસ્તુ કઈક જોવા મળે આપણને
અચ્છા હા એ વાત તમે સાચું કીધું કે મોલ ની અંદર જે છે એ અ એસી ને બધું હોય ને બધી વ્યવસ્થા એક જ જગ્યાએ હોય એમ પણ કેહેવાય ને કે હા સાચી વાત છે પણ પહેલા તો લોકો મોટા ભાગની ખરીદી સ્થાનિક બજાર માંથી કરતા હતા. અને હવે જે છે મોટા શહેરોમાં મોટા મોલ નું ચલણ વધી રહ્યું છે દરેક જગ્યાએ થોડા થોડા અંતર એ જે છે મોલ આવી ગયા છે.
હા હા એ વાત તમારી સાચી છે કૈવાય અત્યારથી મતલબ તમે દસ પંદર ડગલા પરશો તમને એક મોલ દેખાઈ જશે. હ પણ કેવું કે મોલમાં તમે ખરીદી કરવા જાવ ને તો તમારી પાસે બજેટ હોવું જોઈએ સારું એવું
હા એ તો તમે સાચી વાત કહી કે આપણે મોલમાં ખરીદી કરવા જઈએ ને તો આપણી પાસે બજેટ હોવું જોઈએ કારણ કે તહીયા જે અ બધી વસ્તુઓ હોય છે ને એ કેવું કે મોલ વાળા જે છે ને એમની કિંમત વધ એડ કરીને કે એમ વધારીને કે
હા એ વાત સાચી કે કેમ કે એમની સર્વિસ ચાર્જ એડ કરી દેતા હોય કેમ કે એટલો મોટો મોલ લઈ બેઠા છે તો એમને કમાવા જ બેઠા હોય ને
હા એ તો તમે સાચી વાત કહી. તો તમે શું અ પસંદ કરો સ્થાનિક બજારમાં ખરીદી કરવાનું પસંદ કરો કે મોટ ટા મોલની અંદર
હ એ ઉપર નિર્ભર કરે જેમ કે કોઈ બી એવી વસ્તુ છે કે જ્યાં મતલબ આપડણે એવી વસ્તુ કે સ્થાનિક બજારમાં આપડે જઈએ અને વેરાયટી મળતી હોય મોલમાં કેવું કે તમને સારી વસ્તુ મળે પણ અલગ અલગ વેરાઈટી જોવા ના મલે અને સ્થાનિક બજારમાં કેવું કે દસ પંદર દુકાન હોય તમે બધામાં ફરો ને તો તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જાય
હા એ તો તમે સાચી વાત કહી અને બીજી એક વસ્તુ કે સ્થાનિક બજારમાં છે ઘણી વસ્તુઓ વ્યાજ આજ બી કિંમતે મળી જાય છે ઘણી જગ્યાએ ભાવતાલ પણ કરી શકાય છે જેથી ગ્રાહકોને થોડો ઘણો ફાયદો થાય પણ આપણે મોલમાં એવું ના કરી શકીએ.
હા મોલમાં આપણે ભાવતાલ તો ના જ કરી શકીએ. પણ સ્થાનિક બજારમાં ચોક્કસપણે આપણે ભાવતાલ કરીને મતલબ લોકો તો ઘણો ભાવ તોડાવતા હોય છે. જે ચારસો ની વસ્તુ હોય તો બસો માં લઈને આવતા હોય છે. એ એમાં બી કેવું કે નેગોસિયશન સ્કીલ જોય તમારી
બરાબર. હા એ તો સાચી વાત છે અને એમાં હું કહીશ કે મહિલાઓ થોડી વધારે આગળ હોય પુરુષો કરતા કે એ કોઈ પણ વસ્તુને જે છે એ તમને ઓછા ભાવે તમને લઈ આપી શકે એમ
હ હા એ વાત તો તમારી સો ટકા જેમ કે હું જ કોઈ બી વસ્તુ લેવા જાઉં ને તો મારી દુકાન વાળો મતલબ કે આમ ફોર્સ કરવું ને કે ભાઈ આટલા મા આપી દે આટલા મા આપી દે તો ખબર નહિ કેમ આપણને માન જ નહી પણ હું મારી મમ્મી સાથે જાઉં ને તો એ બે ત્રણ વાર જ વાત કરે કઈ નોર્મલ પણ એમને ભાવ કરી દેતો હોય છે ખબર નહીં એવી સ્પીચ હોય કે પછી કેવી રીતે
હા એ તો સાચી વાત છે મારે પણ અ એ અનુભવ તો મને પણ છે. અને અ જો એની સામે આપણે મોલમાં જઈએ તો મોલમાં કેવું જે સ્થાનિક બજારની જે મે વાત કરી તો સ્થાનિક બજારની અંદર જે વસ્તુઓ જે છે એ કેવું હોય છે કે અ અલગ અલગ જગ્યાએ મળે એમ કે તમારે કરિયાણું જોઈતું હોય તો તમારે અલગ જવું પડે તમારે ફળનુ રોજિંદા જીવનની વસ્તુઓ જોઈતી હોય તો તમારે અલગ જગ્યાએ જવું પડે તમારે કપડાં અલગ જગ્યાથી તમને મળે તમારા બુટ ચંપલ તમાને અલગ જગ્યાએ મળે જયારે મોલમાં એવું ના હોય મોલમાં તમને કપડા કરિયાણું ઇલેક્ટ્રોનિક્સ રમકડા રેસ્ટોરન્ટ અને મનોરંજન જેવી ઘણી બધી સુવિધાઓ એક જ જગ્યાએ મળી જાય.
હા હા એ વાત તો તમારી સો ટકા સાચી પણ મોલમાં આપણને કેવું હોય કે બધી બ્રાન્ડેડ વસ્તુ જ રાખતા હોય પણ હવે તમારે બ્રાન્ડેડ વસ્તુ જ વેચી હોય ને તો મોલમાં જવાય પણ જો તમારે લોકલ બ્રાન્ચ બી મતલબ એકવાર જોવી છે તો તમારે સ્થાનિક બજારમાં તો જવું જ પડે
હા એ તો તમે સાચી વાત કહી તો મતલબ એને એ રીતે કહી શકાય કે અ રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ જો તમારે જોઈતી હોય તો તમે સ્થાનિક બજારમાં જઈ શકો એમ તમારે સ્થાનિક બજારમાં જવું હોય પરંતુ જો કપડા અથવા ખાસ વસ્તુઓ ખરીદવી હોય તો એ મોલમાં જઈએ કારણ કે આપડણે જનરલી કેવું હોય કે શાકભાજી ફળો ને એ બધું હોય એમાં કોઈ પણ પ્રકારની બ્રાન્ડ કે કશું ના આવે એ તો આપે જે આપડા સ્થાનિક ફેરિયાઓ જે છે. સ્થાનિક જે વસ્ત જે વેચે છે એમની પાસેથી આપણે લેવાનું પસંદ કરીશું હવે વાત રહી કપડા અને એ બધાની તો એમાં જે છે એ આપણે મધ્યમ વર્ગના લોકોએ પણ એવું હોય કે કારણ કે એમને તો વસ્તુ લાંબા સમય સુધી ચલાવાની છે. તો એ લોકો શું કરશે કે બ્રાન્ડ ની જ વસ્તુઓ લેવાની પસંદ કરશે ભલે પાંચ દસ રૂપિયા વધારે ખર્ચાય પણ થોડો સમય ચાલે તો ખરી એમ કરીને એમ તો એ લોકો જે છે પછી એ ખરીદવા માટે એ લોકો મોલમાં જઈ શકે છે.
હા એ વાત સાચી અને બીજું કેવું કે તમે સ્થાનિક બજારમાં અત્યારે કેવું કે ચોરીઓ વધી ગઈ છે તમે પર્સ લઈ ગયા હોવ કે પાકી પાટ હોય તો ચાન્સ રહેે કે મતલબ પાકીટ મારવા વાળા પાકીટ મારી જાય પણ મોલમાં કયુ કે તમને સિક્ય્યોરિટી પ્રોવાઈડ કરે બાર જ તમારી જે વસ્તુ હોય એ તમને ટોકન આપી ને એ વસ્તુ લઈ લેતા હોય.
અ હા એ તો તમે સાચી વાત કહી. કે અ સ્થાનિક બજારમાં જે છે એ ચોરીની જે છે સમસ્યા વધી જતી હોય છે વધતી હોય છે. અવે બીજી એક વસ્તુ જે છે એમાં આઈ જાય છે કે સ્થાનિક બજારની અંદર જે ખાવાની વસ્તુઓ મલે છે. એની અંદર હાઈજીનનો તમને થોડો ઈસ્યુ જોવા મલશે. કે એ લોકો જે છે વ્યવસ્થિત ગ્લઉઝ નહીં પહેર્યા હોય, માસ્ક નહીં પહેર્યું હોય, હેર માસ્ક નહીં પહેર્યું હોય. કે દુકાનમાં જે તેલ છે એની અંદર અમુકવાર જે છે એકનું એક તેલને બધું તળતાને બધું તમને જોવા મળી જશે જયારે મોલમાં તમે જો કોઈ ખાવાની વસ્તુઓ ખરીદશોને તો એમાં ચાન્સીસ તો એમાં પણ છે કે હાઈજીનનો ઈસ્યુ હોય. પરંતુ ત્યાં છે કેવું કે ત્યાં થોડી ટ્રાન્સપરન્સી તમને જોવા મળશે. તે વસ્તુ કઈ રીતે બને છે? ક્યાંથી આવે છે? એ તમે જોઈ શકશો તો એમાં- પછી તમારે કેવું થશે કે તમે પૂછી શકશો કે તમે કહી શકશો કે આવી રીતે મને આ પસંદ નથી એમ. પૈસા તો ભલે તમારે વધારે લાગે પણ તમારું સ્વાસ્થ્ય જળવાય રહે. અને બીજું એક જે છે કે મેં જેમ કહ્યું એમ હાઈજીન જળવાઈ રહે.
હા હા એ વાત સાચી કે સ્થાનિક જગ્યાએ આપણને કોઈ બી નાસ્તો કે કોઈ બી ખાવાનું હોય તો ત્યાં આપણને હાઈજીન ફોલો ના કરી શકીએ કેમ કે બનાવવાની આપણે રીત જોઈ લઈએને એકવાર પછી આપણું મન ઉઠી જાય કે ‌ભ‌ઈ નથી ખાવું પણ મોલમાં મેં ધણી બધી જગ્યાએ નોટિસ તો કર્યું છે. કે મતલબ સારી રીતે કપડાં પહેર્યાં હોય, ગ્લવ્સ પહેર્યાં હોય. અને સર્વ કરવાની બી એક અલગ રીત હોય એમની એટલે આપણને જોઈને જ ગમે પૈસા વધારે હોય સર્વિસના પણ જે એનું હાઈજીન છે એ આપણા માટે મેટર કરતું હોય.
હા એ તો તમે સાચી વાત કહી. પછી બીજી એક વસ્તુ મને સ્થાનિક દુકાનદારોની મારે મતલબ કે એમના જો આપણે ફાયદામાં વાત કરીએ તો કે સ્થાનિક દુકાનદારો કેવું હોય કે એક બી જાને જે ગ્રાહકો હોય એમનાં જૂના હોય તો ઓળખતા હોય કપડાની દુ કાન લઈલો, ચંપલની દુકાન લઈલો તો જે આ પણ અહીનું જ હું જ્યાંથી રહું છું જો હું તો તહીના સ્થાનિક બજારમાં જતી હોઉં તો એ ઓળખતા હોય તો કેવું એક વિશ્વાસનો સંબંધ હોય. તો મારે કોઈ વસ્તુ જોઈતી હોય માની લો કે તહેવાર નજીક આયો અને મારે મારાં બાળકો માટે કે મારાં માટે કપડાં લેવા છે પણ એ સમયે મારી પરિસ્થિતિ નથી. અને મારી પાસે પૈસા નથી. તો જો એ સ્થાનિક દુકાનદાર જે છે એ મને ઓળખતો હશે એને મારા પર અમારા બંને વચ્ચે એક વિશ્વસનીય સંબંધ હશે. તો એ એ મને એ સમય ઉધાર આપશે તો મારો તહેવાર તો બચી ગયો ને? પછી હું એને એ જે સમજીને એને મેં પૈસા આપી દઉં જે આપવાના હોય એ. તો આ એક ફાયદો મને જે છે એક જે કહેવાય ને કે પોતાનાપણું જે સ્થા નિક દુકાનદારોમાં જોવા મળે છે. એ તમને મોટાં-મોટાં મોલમાં ના જોવા મળે અમુક મોલમાં તો પાછું એવું હોય છે કે તમારે સ્પેસિફિક પ્રકારનો ડ્રેસ કોડ જ પહેરવાનો એમ. તો જો ડ્રેસ કોડમાં એ લોકો ધ્યાન રાખતાં હોય તો પછી આવું પોતાનાપણું કે વિશ્વાસપણાની આશા આપણેે મોટાં-મોટાં મોલ પાસેથી ન રાખી શકીએ.
અ હા એ તો સો ટકાની વાત છે કે ભઈ તમે કોઈ સ્થાનિક દુકાનદારને ઓળખો છો તો એના પાસે લેણદેણ કરી શકો ઉધારમાં પણ મોલમાં તો કેવું કે ઉધાર તો દૂરની વાત છે. તમારે સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવા હોય કે અમુક વસ્તુ તમે અમુક વસ્તુ તમે મોલમાં લઈને બી ના જઈ શકો અને બધું ઘણી બધી એવી વસ્તુ હોય છે. પણ બીજી એક મોલની વસ્તુ સારી ક‌ઉને તો કે તમને ત્યાં પાર્કિંગ મલી રહે. પણ સ્થાનિક બજારમાં કેવું કે ભીડભાડ એટલી હોયને તમે હવે કાર લઈ ગીયા હોય ને તમે માર્કેટમાં ઘુસી જ ના શકો.
હા. એ તો તમે સાચી વાત કહી. કે સ્થાનિક બજારોમાં ભીડ પણ વધુ જોવા મળતી હોય છે અહિંયા જેવી બધી વ્યવસ્થાઓ નથી હોતી જયારે તમે કહ્યું એમ કે મોલની અંદર કંડીશનિંગ, પાર્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓ જે છે એના લીધે છે એ મોલ જે છે મોટા મોટા એ લોકોને વધુ આકર્ષે છે. સ્થાનિક બજાર કરતાં
હમ્મ હમ્મ એજ વસ્તુ કે કીધું એમ તમે
હા તો મતલબ છેલ્લે સાર તો એવું જ નીકળે કે સ્થાનિક બજાર અને મોલના પોતપોતાના ફાયદા છે. આપણને કયું વધારે સૂટ કરશે એ પ્રમાણે આપણે પસંદ કરવું જોઈએ કે આપણે ક્યાંથી ખરીદી કરવી એમ
હા એ તો વાત સાચી ઓકે શું ઓકેશન છે તમારી કન્ડિશન શું છે એ બધું મેટર કરતું હોય છે
હા સારું સારું ઘણી બધી માહિતી મળી તમારી પાસેથી તે બદલ તમારો ખુબ ખુબ આભાર
હા ચલો મળએ
હા મળરી